હલો!
હા નમસ્તે.
હા. કેમ છો?
બસ મજામાં મજામાં.
હા તો આપણે તે દિવસે વાત કરેલી આપડી સરકારી યોજના વિશે તો આજે હું એ સરકારી યોજના વિશે જ વાત કરીશ પણ જે સ્ટુડન્ટ લોકો માટે જે યોજના હોય ને એના વિશે મે તમને થોડુંક કહેવા માંગુ છું. અને એજ વિશે આપડે વાત કરીએ તો હાલના યુગમાં તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ આવી છે. જેમાં એસ. ટી. અ એસ. સી એસ. ટી અને ઓ. બી. સી અને અ આર્થિક જે નબળા વર્ગના લોકો છે એ લોકોને શાળા અને કોલેજોનો અભ્યાસ દરમિયાન મોટી રકમની શિષ્યવૃતી આપવામાં આવે છે તો આ માટે એ લોકો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર દર વર્ષે ફોર્મ ભરે છે તો તમે કોઈક એવી યોજના નો લાભ લીધો છે જે તમને ભણતરમાં મદદરૂપ થયું હોય?
હા બિલકુલ બિલકુલ મેં પણ બોઉ બધી યોજનાઓનો લાભ લીધો છે, જેમ કે, જયારે મારું અગિયારમું બારમું હતું ત્યારે એક યોજના આવેલી. જે શિક્ષણ સહાય યોજના કરીને એક યોજના આવેલી. જે સરકાર માન્ય હતી, અને શાળામાંથી જ અમારું ફોર્મ ભરી દેવામાં આવ્યું હતું એમ. ઓ એટલે એ પણ એક સારી વાત છે એમ. એટલે કંઈક એવો અવાજ આવતો હોય છે જેના લીધે કઈક તો એમ તો એટલે એ પણ એક અલગ જ યોજના હતી કે જે ઘણા બધા વિદ્યાર્થીઓને ઓછી ખબર હ કે એમ એટલે, એ પણ એક વસ્તુ છે એટલે એમ.
હા
એટલે પછી જયારે હું બારમું પૂરું કર્યો અને જયારે હું કોલેજમાં આવ્યો તો કોલેજમાં પછી પેલા વર્ષમાં હતા ત્યારે આપણે જે સરકાર માન્ય અ બારમામાં તમારા એસી પર ટકા જોઈએ, તો તમે એક સરકાર માન્ય જે સ્કોલરશિપ મળે છે જે કે આપણે ડિજિટલ ગુજરાત કરીને આવે છે. તો એ ડિજિટલ ગુજરાતમાં પછી અમે ફોર્મ ભરેલું, તો જેમાં તમને કઈક ત્રીસ થી ચાલીસ ટકા સુધીની તમને ફી પરત મળે છે એમ. તો એ પણ એક સહાય મેં લીધેલી હતી અને ત્યાર પછી એક બીજું કાર્ડ પણ મારી પાસે જોડે હતું, જે વાત વાત કરી છે આપડણે જેમ કે જે ઈ નિર્માણ કળ કરીને આવે છે તો એમાં પણ- બીજી એક સી એમ એસ એસ કરીને એક યોજના છે જે સરકાર માન્ય અંતર્ગત એમાંથી પણ મને ત્રીસ થી ચાલીસ ટકા જેવું વળતર પ્રાપ્ત થયું હતું. તો આથી જે મારી કોલેજની જે ફી હતી તે નેવું ટકા તો મને સ્કોલરશીપ માંથી જ પ્રાપ્ત થઈ હતી એટલે એ પણ એક વસ્તુ સારી છે એમ એટલે કોલેજ કરવું પણ અત્યારે બઉ અ સહેલું થઈ ગયું છે એમને દરેક વ્યક્તિ. અત્યારે પોતાના બાળકને આગળ સુધી ભણાવી શકે છે. તો શું કેશો તમે?
હા. એ વાત પણ તમારી સાચી છે કે જો તમે કહ્યું કે વધારે પર્સન્ટેજ આવ્યા હોય ધોરણ બારમાં. કેવું, તો એ માટે પણ આપણને ફી મળે છે તો એ યોજના નું નામ છે. મુખ્યમંત્રી યવા સ્વાવલંબન યોજના. અને એક બીજી પણ યોજના છે જેનું નામ છે. પી એમ વિદ્યાલક્ષ્મી યોજના, તો ગુજરાત સરકારના જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે તે લોકો જે ધોર ધોરણ બાર માં, એસી કે તેથી વધુ પરસેન્ટેજ લાવ્યા હોય, અને તેમને મેડિકલ છે એન્જિનિયરિંગ છે કે ડિગ્રી કોર્સની, ટ્યુશન ફી માં પચાસ સુ પચાસ ટકા સુધીની સબસિડી પણ આપવામાં આવે છે. અને તે લોકો ના ખર્ચે જ હોલ હોસ્ટેલમાં રહેવા માટે પણ, ખર્ચ માટેની, અ સહાય આપવામાં આવે છે, અને એક બીજી યોજના છે કે જે, પીએમ વિદ્યા લક્ષ્મી યોજના છે. જેમાં જે વિદ્યાર્થીઓ આર્થિક તંગીના કારણે જેઓ, શિક્ષણ મેળવી શકતા નથી અને આગળ તેઓ પોતાનું, ભણતર ભણી શકતા નથી તો તેમના માટે પણ, એવી યોજના આપવામાં આવી છે કે જે ભારતની, શૈક્ષણિક સંસ્થાઓમાં ભણવા માટે કોઈ પણ ગેરંટી વગર, એજ્યુકેશન લોન પણ આપવામાં આવે છે અને આ લોન દ્વારા, વિદ્યાર્થી પોતાનું, ભવિષ્ય આગાળી બનાવી શકે છે. એજ રીતે બીજી પણ એવી ઘણી બધી યોજના છે ટે ટેકનોલોજીકલ યોજના છે અને સાધનોની પણ સહાય છે. જેમ કે સ્કૂલમાં છોકરીઓ નોમા ધોરણમાં આવે છે. ત્યારે એ લોકો ને, અ ખાસ કરીને ગામડામાં જે રહેતી દીકરીઓ હોય છે. એ લોકોને સરકારી સ્કૂલમાં મફત સાયકલ પણ આપવામાં આવતી હોય છે.
હા બિલકુલ બિલકુલ હા અમારા વખતે પણ ગામડાઓમાં હુ જાણે અ ભણતો હતો ગામડામાં, ત્યારે પણ અમને પણ સાયકલ આપવામાં આવી હતી એટલે, જેમ કે સાયકલ તો ક્યારે કોને વાપરી શક કે જેમ કે કોઈ બીજા ના કોઈ બીજા કોઈ ગામ થી આવે છે કોઈક દૂર થી કોઈ વ્યક્તિ આવતો હોય તો, એના માટે કઈક સાયકલ આપે તો એ પણ એ વ્યક્તિ પણ શિ શિક્ષણ મેળવી શકે સાથે-સાથે એટલે એ પણ એક વસ્તુ સરકારે, સારી વિચારી છે, એમને અમારા કોલેજ ટાઈમમાં પણ, જયારે અમે પહેલા વર્ષમાં હતા ત્યારે સરકાર તરફથી, ટેબ્લેટ ની સુવિધા પ્રોવાઈડ કરવામાં આવતી હતી એટલે, એ ટેબ્લેટ નો પણ ઘણા બધા લોકો એ લાભ લીધો હત તો એમ પછી ધીમે-ધીમે અત્યારે તો એ યોજના હાલમાં તો નથી પણ, અત્યારે યોજના રદ થઈ ગઈ છે. કેમ કે પછી આવનાર જનરેશન ને પછી એ, ટેબ્લેટ પ્રોવાઈડ કરવામાં આવે પણ અત્યારે લોકો પાસે, આટલા મોબાઈલ ડિજિટલ થઈ ગયા છે કે અત્યારે, એ ટેબ્લેટ કરતા પણ અત્યારે સારી એવી વસ્તુ, મોબાઈલમાં બધી વસ્તુ થઈ શકે છે એમ એટલે, જેમ કે પછી એ પ્રમાણે સરકારે આગળ ધીમે, ધીમે ઘણી બધી એવી યોજના જેમ કે તાજેતરમાં, લેપટોપ ની સહાય પણ આપતી હોય છે સરકાર, કે જે વિદ્યાર્થીઓ કોલેજ કરતા હોય છે કે, કોઈ એવા બીસીએ કરતા હોય. તો એ ઘણી બધી ફેકલ્ટીઓ છે એન્જિનયરિંગ કરે હોય તો એના માટે લેપટોપ લેવાના પણ પૈસા ના હોય. તો સરકાર છે એને થોડી ઘણી. સબસીડી કે સ્કોલરશિપ પ્રોવાઈડ કરે જેનાથી એ વસ્તુ છે એ લઈ શકે અને આગળ જતા પાછો એ વિદ્યાર્થી, એમાંથી કઈક નવું શીખે અને ધીરે ધીરે પોતાની લાઈફ અને પોતાનું જે કરિયર છે, એ આગળ વધારી શકે એટલે કહી શકાય કે ઘણી બધી એવી, યોજનાઓ છે કે જેનું દરેક વ્યક્તિ લાભ લેવો જ જોઈએ એમને જેનાથી કંઈક ને કઈક રાહત થશે એમ તો શું કેશો તમે એના
હા. એ વાત પણ તમારી સાચી છે અને જે વિદ્યાર્થીઓ છે. એ લોકો આપણા ગામથી એમ બીજે દૂર શહેરમાં ભણવા માટે જાય છે, તો એ લોકો માટે પણ રહેતાણ અને- જનની સુવિધાઓની પણ, સહાય હોસ્ટેલમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. અને જે વિદ્યાર્થીઓ એ હોસ્ટેલમાં અ કોલેજમાં તો એડમિશન લીધું છે પણ તે લોકોને. સરકારી જે હોસ્ટેલ હોય છે એમાં એડમિશન નથી મળતું. તે તે લોકો પ્રાાઈવેટ હોસ્ટેલ પણ અથવા તો ભાડે રૂમ રાખીને પણ ભણે છે. તેમને રહેવા અને જમવા માટે દર મહિને, પંદરસો યાત્ર બે હજાર જેટલી અ માસિક સહાય પણ આપવામાં આવતી હોય છે, આ યોજના હેઠ હઠળ અને તેઓને ત્યાં રહેવાની પણ ફેસિલિટી સારી હોય છે. એટલા માટે એ બધી યોજના જે છે. એ વિદ્યાર્થી માટે તો બેટર જ કહેવામાં આવે છે કારણ કે એ લોકોને એમાંથી ઘણી સહાય મળે છે અને, ઘર કરતા જો આપણે હો તેલમાં ફ્રેન્ડ્સ જોડે રહીએ, તો ત્યાં આપને ભણવાની પણ મજા આવે છે અને આપણે. ટાઈમ ટુ ટાઈમ એ બધું કાર્ય હોસ્ટેલ નું પણ આપણે કરી શકીએ છીએ.
બિલકલ બિલકુલ તમે વાત કરી એમ કે હોસ્ટેલ ન પણ સરકાર ઘણો બધો ખર્ચો ઉઠાવી લેતી હોય છે એમ તો મારી જ વાત કરી લઉં કે હું પણ બાર પૂરું થયું એટલે હું પણ બાર કોલેજ કરવા માટે ગયેલો તો. ત્યાં તો પછી રૂમ રાખવાની હોય તો પેલા શરૂઆતમાં તો રૂમ એકલા એકલા હોય એટલે રૂમ તો કશે મળે નહી. એટલે પછી મને વિચાર આવ્યો કે લાવ નઈ. જોઈ લઉ મોબાઈલ માં એમ તો કોઈ એવી યોજના હોય કે જેનાથી કોઈ વિદ્યાર્થી કોઈને બહાર જવું હોય કોલેજ કરવા તો કઈક એવી સુવિધા મળે કે જેનાથી વિદ્યાર્થી ત્યાં ભણી શકે એમ તો. એક દિવસ હું જોતો હતો તો મને અ જોયું તો એમાં પેલી એક યોજના આપડે હોસ્ટેલની યોજના આવે છે, સર માન્ય, તો એમાં મેં જોયું તો એમાં સમરસ હોસ્ટેલ કરીને, એક ગવર્મેન્ટની આવે છે. તો એ યોજનામાં પછી મેં ફોર્મ ભરેલું. તો ફોર્મ ભર્યા, પછી એમાં રાઉન્ડ બાર પડે છે, તો જેના ટકાવારી સારી હોય છે, તો એને તરત જ એડમિશન મળી જતું હતું એમ. તો મારો પણ પેલા જ રાઉન્ડમાં વારો આવી ગયો હતો, તો પછી મેં ત્યાં એડમિસ લીધું અને ત્યાં તો રહેવાની પણ એવી સુવિધા હતી બે બેડ હોય છે, પંખા હોય છે. અને એવડા લોકો તરફથી જમવાની સુવિધા હતી, એમ જમવામાં. સવારે પણ જમવામાં નાસ્તો હોય છે, બપોરે પણ જમવાનું હોય, દાળ-ભાત, શાક-રોટલી સાંજે પણ દૂધ સાથે છાસ-દૂધ જે પણ ખાવુ હોય, કઈ પણ. વસ્તુ ખાઈ હોય તો, પણ એની પણ સુવિધા હતી, અને ત્યાં મસ્ત એવું એક ક ગાર્ડન હતું, ત્યાં તમે બેસી શકો. એ પછી એક લાયબ્રેરી ની પણ એક સુવિધા હતી કે, જેનાથી તમે તમારું કામ પણ કરી શકો, અને એક લેબોરેટરી રૂમ હતો, અને પછી વિવિધ આપડે જે કોમ્પ્યુટરનો જે રૂમ આવે છે, એમાં પણ તમે પોતાનું કામ કરી શકો છો, એટલે પણ એક સુવિધા સારી કેવાય, એમ કે તમને મફતમાં આ આટલી સુવિધા સરકાર દ્વારા મળે છે, એટલે મેં તો આ યોજના નો લાભ ભરપૂર લીધું. તમે શું કેશો?
હા, તમે જે સમરસ હોસ્ટેલની વાત કરી એ, આપણા ગુજરાતમાં મોટા શહેરમાં જ છે, જેમ કે અમદાવાદ છે, વડોદરા છે, રાજકોટ છે, સુરત છે. જેમાં આપણા એસસી, એસટી અને ઓબીસી અને એબીસી ના વિદ્યાર્થીઓ માટે તો, અતિ આધુનિક હો. હોલ બનાવવામાં આવી છે, જ્યાં રહેવા અને જમવાની સુવિધા તત્તાદન મફત જ હોય છે, તમારે ત્યાં કેવું હતું.
હા, બિલકુલ, અમારે તો ત્યાં સારું જ હતું, એમ આગળ જ પણ હું ત્યાં જ સરકારી યોજના નો લાભ લઈ એવી મને આશા છે, તો પાછા આપણેે મળીશું.
હા, હા, હા, સારું ચાલો, આપણેે પાછા મળીશું, ત્યારે પછી પા જી કોઈ યોજના વિશે વાત કરીશું?
હા.
હા, ચાલો.